નમસ્કાર કેમ છો?
નમસ્કાર તમે કેમ છ?
હા હું મારી જામાં છું શું કેહો અત્યારે સ્વચ્છતાની સાફ સફાઈ વિશે તમે બરાબર ધ્યાન આપતા છો ને અત્યારે રોગો બહુ ફેલાઈ રહ્યા છે તો
હા અમે એકદમ સ્વચ્છતાની બાબતમાં ખુબ જ વધારે ધ્યાન આપી રહ્યા છીએ કારણ કે અમને કેટલાક રોગો સદી ઉધરસ બધું ફેલાઈ રહ્યું છે વાતાવરણમાં જેથી કરીને અમે ખૂબ જ વધારે પ્રેરિત થયા છે અને ખુબ જ વધારે અમે સાફ સફાઈ ઉપર ધ્યાન આપતા થયા છે કારણ કે સાફ સફાઈ રાખશું તો જ અમે આ બધું કરી શકીશું નહી તો આપણે સારા ના થઈ શકીએ અને આપણને રોગ ફેલાતા જ રહેશે.
ખૂબ જ ગંભીર બની રહ્યું છે, અને યોગ્ય સાફ સફાઈ ન મળે તો ખૂબ જ ભયાનક રોગો થવાના ચાન્સ વધારાઓ છે, અને અમુક વિસ્તારમાં તો ખૂબ જ સ્વસ્થ તાના અભાવે એવા રોગો થઈ પણ ચૂક્યા છે, મેં તો એવું પણ જોયું છે
હા, એકદમ વાત સાચી છે, કેટલાક એવા રોગો બધાને થઈ રહ્યા છે જેથી કરીને આપણે આ બાબતે ખુબ જ ધ્યાન આપવું જોઈએ
હા, અને આવી પરિસ્થિતિમાં તો આપણે, આપણા, આપણી સ્વચ્છતા પણ ખુબ જ સારી રાખવી જોઈએ અને આપણા ઘરની આપણા આજુબાજુના વિસ્તારની પણ ખુબ જ સારી સ્વચ્છતા રાખવી જોઈએ બરાબર ને
હા, એકદમ બરાબર મેં તો ઘરે બધાને જ કહી દીધું છે, કે જો આપણે બધાએ સ્વચ્છતા રાખવાની બધાએ નખ કાપવાના બધું જ અલગ અલગ કામ જે કે સ્વચ્છતા રિલેટેડ હોય બધું જ કરવાનું ઘરમાં સાફ સફાઈ રાખવાની અને આ બધા કામ સાફ સફાઈ રીતના કરવાનું, સ્વચ્છતા જાળવવાની બધી જ વાટ મેઠો બધાને સ્ટ્રીકલી વોર્નિંગ આપ્યું છે, કે સ્વચ્છતા રાખવું જ જરૂરી જ શે
હા, મેં પણ. ખૂબ એવું માનું છું કારણ કે. જો આપણે સ્વચ્છતા નો જળવીએ તો આપણા.
ઘરમાં અને આપણા વિસ્તારમાં રોગચળો ફેલાઈ, જેથી કરી ને સ્વચ્છતા જરૂરી છે. બરાબર હા, તમારી વાત. એકદમ બરાબર છે. સ્વસ્તા આપણે ન જણાવશું આપણને કેટલાક એવા રોગો થશે, અને એ રોગો સામે વાળાને પણ થઈ શકે છે. અને તે રોગો એકબીજાને પકડવાથી, અડકવાથી એવું બધુંથી પણ ફેલાઈ શકે છે. જેથી કરીને આપણે એવી રીતના એવા રોગોથી દૂર રહેવું જોઈએ. અને તે દૂર રહેવા માટે આપણે પોતાને સ્વસ્છ રાખવું જોઈએ, પોતાના શરીરને સ્વસ્થ રાખે. ો જોઈએ રોજ ના હોવો જોઈએ આવા માટે ખુબ જ ધ્યાન આપવું જોઈએ
હા, અને આપણે આ બધા રોગો થી સાવધાન રહીને યોગ્ય ચેતવણી રાખવી જોઈએ. અને હું તો એમ કહું છું કે આપડે આપણા ઘરની પણ સફાઈ રાખવી, પછી આપણા મહોલના. સફાઈ રાખી અને જો આજુબાજુમાં ગંદા વિસ્તારો હોય ત્યાં પણ.
હા, મેં પણ અમારા ગામના. બધા જ લોકોને કહ્યું છે અને ગામમાં એ પણ સમજાવ્યું છે કે બધાને કે ભાઈ આપણે સ્વસ્થ રિલેટેડ બધા ના. ગામને સ્વચ્છ રાખવું જોઈએ. અને જો આપણે સ્વચ્છતા રાખીશું તો જ આપડું ગામ પણ આગળ વધશે અને ખુબ જ સ્વચ્છ રહેશે, અને બધાને આવવાનું ગમશે. જેથી કરીને આપડા ગામમાં આપણે ગમે તો કચરો ન ફેલાવીએ, ડસ્ટબીનમાં જ નાખીએ. આ બાબતે હું વાત કરીશ આખા ગામમાં અને. બધા ખુબ જ રાજી થયા હશે આ બાબતે.
હા, જો આપણે યોગ્ય સ્વચ્છતા ન જણાવીએ. તો આ બધા કચરા જે. જમીન પર પડેલા હોય છે, અમુક. કચરાઓ પ્લાસ્ટિક જેવા કચરાઓ વહેલા નાશ પણ નથી પામતા જેના કારણે અ, એક ખૂબ જ જમીનને પણ દૂષિત કરે છે, અને એ પ્લાસ્ટિક તો બસો- ત્રણસો વર્ષ સુધી નાશ પણ નથી પામતું એવું પણ મેં તો સાંભળેલું છે, અને એ સાચી વાત છે, જેથી કરીને કચરાનો યોગ્ય નિકાલ તો કરવો જ જોઈએ, અને આજુબાજુના વિસ્તાર પણ સ્વચ્છ રાખવા જોઈએ અને હું અમારા ઘરે તો દર એવા અમુક દિવસોમાં સફાઈ કામ થઈ જ જાય છે, અને સફાઈ કામ કાર જો ઘરના વ્યક્તિઓથી ના થતું હોય તો અમે બહારના મજૂર કરીને પણ અમે ઘરની સારી એવી સફાઈ કરાવીએ છીએ
જો આપ આ બધી સાફ સફાઈ ના રાખશું તો આપણને ખુબ જ અઘરુ રહેશે અને આપણા કારણે એવુ મને લાગે શે
હા, સાચી વાત છે જો આપણા કારણે કોઈને તકલીફ ના થાય એ બાબતે આપણે પણ ધ્યાન રાખવું જોઈએ અને આપણે પણ સ્વચ્છતા અંગે ખુબ જ એવી જાગૃતતા રાખીને કાળજી રાખવી જોઈએ એવું માનું છું અને સ્વચ્છતા એજ આપણા જીવનનું ખુબ એવું સારું મહત્વનું પડીબડ છે, બરાબર ને
આપ બધા જ, બધા કરી શકે
હા, સ્વચ્છતામાં ઘણી વાર શું છે કે અમુક વ્યક્તિઓ પોતાને સ્વચ્છતા અંગે એટલા જાગ્રત રહેતા નથી, અને પછી તેઓ ખુબ જ ભયાનક બીમારીનો શિકાર થાય છે, ઘણી વાર તો એવું પણ થાય છે કે કેટલાક લોકો પોતાની યોગ્ય અ કાળજી રાખતા નથી, અને બીમાર પડેલા હોય તો તેઓ તો પણ તેઓ પોતાની સ્વચ્તા અંગે એટલી ધ્યાન ના આપતા હોય છે, અને તેમના પરિવાર પણ તેમને એ સારી રીતે કાળજી ના રાખતો હોય એવું પણ તો જોયું છે, ઘણી વિસ્તારમાં તો
હા, તેજ તો એટલે જ તો કેટલાક રોગ ચાકડા ચોરા ફેલાતા હોય છે અને એવું જ રીતે એટલે એક નવજાત શિશુઓનો પણ મૃત્યુ થતો હોય છે, કારણ કે નવજાત શિશુઓ તો મૃત્યુ થવાના કારણે સ્વચ્છતા પહેલી બાબત આવે શે, કારણ કે મેં એવું સાંભળ્યું શે કે અ જયારે શિશુને મૃત્યુ થાય શે, તો ત્યારે જો આપણે તેને પહેલા અઠ્ઠાવીસ દિવસની અંદર જો કાળજી ના આપી હોય ને જો તેઓને આપણે સ્વચ્છતામાં ન રાખ્યું હોય, તો તેઓનું મૃત્યુ થવાનું કારણ સૌથી વધુ સ્વચ્છતાના કારણે જ છે જો આપણે સ્વચ્છતા ખુબ જ અગ્રતા રીતે કામ કરીશું અને સ્વચ્થતા રાખીશું, તેવા કેટલાક બાળ મૃત્યુ આપણે અટકાવી શકીશું, અને તે ખુબ જ આપણા દેશ માટે સારું રહે છે, કારણ કે આપણા દેશમાં બાળ મૃત્યુ ખુબ જ વધારે પાયા પર થતું રહે શે આ સ્વચ્છતાના કારણે
હા, સાચી વાત છે. એટલે જ તો કેહેવાયું છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા જો આપણે યોગ્ય રીતે સ્વચ્છતાની જાળવણી ન કરીએ તો આ બધા ગંભીર સમસ્યાઓ થાય છે, અને નાના નાના બાળકો એને તો સ્વચ્છતા અંગે ખૂબ જ સારી કાળજી રાખીને, તેને યોગ્ય રીતે તેને બહાર ગયા રમવા ગયેલા હોય તો યોગ્ય હાથપગ દોડાવીને તેને ઘરમાં પ્રવેશ આપવો, અને તેને યોગ્ય ખોરાક ખાવા માટે આપવો અને તેઓની કાળજી ખૂબ રાખવી પડે છે, તેને ધોયેલા કપડાં પહેરાવા જોઈ એ, બધી બાબતની પણ પણ ખૂબ કાળજી રાખવી જોઈએ, અને અમારી ઘરે તો ખૂબ એવી નાના બાળકો પ્રત્યે કાળજી રાખે છે.
હા, તમારા ઘરે એકદમ બરાબર કામ કરે છે, અમારા ઘરે પણ સેમ બધી આ બધી કાળજી ન ધ્યાન રાખે છે, અને આપડે આ બધું ધ્યાન રાખશું તો જ સારું રહેશે અને આપણે પણ બધાને ધ્યાન રાખવા બધાને પ્રેરિત કરવું જોઈએ જેથી કરીને આપણા માટે ખુબ જ સારું રહે. આપણે પણ સારા રહીએ અને બધા ખુબ જ સારી રીતે એવી રીતે કામ કરે અને તેઓને કોઈ પણ રોગચાળા ન થાય મેં તો મારા બધા જ અ ગામના વાસીઓને એવું બધું શીખવ્યું છે કે તેઓ ગમે તા કચરો ના ફેકે ગામના તે રીતે આપડી ગામ ખુબ જ સારું રહે એવું મને લાગે છે.
હા સાચી વાત છે ઘણી વાર તો એવું પણ થાય છે કે આપણે અ યોગ્ય એવા અ ધ્યાન ના આપીએ તો મોટા મોટા રોગો થાય છે પછી આ સરદી દ્રસ્તને તાવ માંથી પણ ખુબ જ ગંભીર ચેપી એવી બીમારીઓ થઈ જાય છે મલેરિયાઓ જેવા અનેક ડેન્ગ્યુ જેવા રોગો પણ થઈ જાય છે જે ખૂબ જ ભયાનક રોગ કહેવાય છે અને એના કારણે પછી વ્યક્તિની મૃત્યુ પણ થઈ શકે છે આ બધા રોગો ન થાય એની પણ આપણે ધ્યાનથી કાળજી લેવી જોઈએ.
હા એકદમ વાત તમારી સાચી છે આ બધી કાળજી આપણેે આરામ થી લેવી જોઈએ અને બધાને સ્વચ્છતા બાબત જાગૃત કરવા જોઈએ મેં તો મારા ગામના બધા જ લોકોને જાગૃત કર્યા છે અને તમે શું તમે પણ તમારા ગામના લોકોને જાગૃત કરો છો?
હા હું પણ મારા ગામના અ અમુક યુવાનો અને નાના બાળકોને સ્વચ્છતા અંગે કવું છું કે આપડે ગમે ત્યાં કચરો ના નાખવો જોઈએ અને જો કશે કચરો પડેલો હોય તો આપણે યોગ્ય રીતે તેને સફાઈ કરી દેવું જોઈએ અને કચરા પેટીમાં નાખવું જોઈએ. અને આપણે કશે પણ બહાર ગયા હોય તો આપણે યોગ્ય આવીને ઘરે આવીને ધોઈ નાખવા જોઈએ સાબુથી. એ બધી બાબતની પણ હું એ લોકોને ખુબ રીતે સારી રીતે કેળવણી આપું છું અને તેઓ એ મારી વાત માને પણ છે.
હા તો ખુબ જ તમે સારું કામ કરી રહ્યા છીએ અને આ બધું કામ કરવું ખુબ જ જરૂરી છે કારણ કે આપડા પેઢી માટે આ ખુબ જ જરૂરી સે.
હા સ્વરછતા રાખવી એ આપણા માટે ખુબ જ જરૂરી છે અને આજના વર્તમાન સમયમાં સ્વચ્છતા નું ખૂબ એવું મહત્વ છે અને સ્વરછતાના અભાવે કેટલીક બીમારીઓ આપણે રોકી શકીએ અને આપણો દેશ આપણું રાજ્ય અને આપણા વિ વિસ્તારને આપણે અ સ્વચ્છ બનાવી શકીએ અને આપણે એ બધી લાભ સારા રીતે ઉઠાવી શકીએ અને આપણું વાતાવરણને પણ આપણે સ્વચ્છ બનાવી શકીએ એવું મેં તો ઈચ્છું છું. બરાબરને?
હા એકદમ વાત તમારી સાચી જ છે આ બધી આપણે સારી રીતે સ્વચ્છતા રાખશું તો આપણને ખૂબ જ સારું રહેશે આપણા ફેમિલીને ખૂબ જ સારું રહેશે અને અ આપણા સગા સંબંધીઓને પણ ખૂબ જ સારું રહેશે કારણ કે આ બધા રોગો જે એકબીજાને અડગ ટકવાથી ને એમાં ફેલાટો હોય છે તે બધું અટકી જાય છે.
હા અને આવા રોગોને અટકાવવા માટે જ આપણે ખુબ સારા પ્રયત્ન કરીએ તો એ સક્ષમ બને જ છે હુંં તો એ માનું છું જો આપણે પ્રયત્ન કરશું તો જ અ આપણા આજુબાજુના વિસ્તાર અને આજુબાજુના લોકો આપણને જોઈને પણ એ અંગે જાગ્રત થશે એવું જ મેં તો વિચારું છું અને આગળ કાર્યરત રેહુ છું તમે પણ એવું કરતા રહેશો અને સ્વરછતા વિશે બધાને આ ખ્યાલ આપતા રહેશો.
હા એકદમ વાત સાચી છે તમારી મેં પણ એવું કામ કરતો રેસુ અને આ બધાને મે આપતો જ રેસુ એવું મેં ઈચ્છું છું અને આ બાબતે મે ખુબ જ જાગૃત છું અને મારા ઘરના બધા જ લોકોને હું જાગૃત કરું છું.
હા અને સ્વચ્છતા અંગે કાળજી લઈને આપણે પણ પોતે સ્વચ્છ રહીને અને બીજાને પણ સારી એવી શીખામણ આપીને આપણે આપણા રાજ્ય અને દેશને સુંદર બનાવી શકીએ બરાબરને?
હા એકદમ બરાબર વાત તમારી એકદમ બરાબર છે આપણે આ રીતે ખુબ જ સારી રીતે કામ કરી શકીએ.